તો
બોલો, બોલો કશક ભાઈ કેમ યાદ, કર્યા અમને
ફોનવામા સમજતા, એનીલ પરી છે. મ મેસેજ ઉપ, મેસેજ આવે છે.
હમ, એ કઈ વેલે ન તો ઇસ્યુ નથી, હવે કોલ કર્યો છે. તો દસ મિનિટ વાત કરી લઈ
એ દ મિ હુ કલાક વાત કરી લે હું ચૌ સોખાતમ પીડાાઈ
અચ્છા આવી રીતના વાત નથી, કરવાની ભાઈ બાકી કોલ કેન્સલ થઈ જાય.
હ બોલો બોલો
કઈ, નઈ બસ જો ચ જતો હતો, હુ
અચ્છા
હમ, ટુર્નામેન્ટ ચાલે છે, સીઓ બી નું તો બસ એમાં જ થોડોક જતો હતોલ, આવ્યો તમારો
બરાબર
હમ, આજે સન્ડે છે. તો તમે ફ્રી લાગો
ના ર ના ભાઈ, અમારે સરોવર આવ્યું છુ.
અચ્છા
હમ, એટલે માસી યાદ નથી તું એને આ હું આવ્યો છુ, એક શિફ્ટમા
એવું છે, એમનુ
હમ, પછી હાજ, હમણાં બહાર જવાનું હો
કઈ બાજુ, બર જવાનુ
લગભગ રાજકોટ જવાનું થાય
કેમ
મમ્મી ભેગું એક દિ આવાનું કે તા તા ભાણા ને માનતા છે મુકવા જવાનું નકિ નથી લગભગ
એવું છે
હા
સારું સારું વાંધો નહીં મે હમણાં ઓલો રાહુલ ઓળું કેમ તોું એઈ એમને આગે તો લઈ હવે
હમ
હમ એક શિફ એક શિફ્ટ માટે
હમ
હ અને મોર્નિંગમાં સાત વાગે પોહોંચવાનું અહીં યા સાત થી ચાર
હમ
એને મોર્નિંગ માં સાત વાગે અંહી પહોચી જવાનુંને સાત થી ચાર વાગ્યા
આમરેને યાર આ બરાબર સાત થી ચાર એમ
હા અને બીજી શિફ્ટ ચાર થી બાર
બરાબર બીજું ઠીક તો એ ભાઈ કલાક વધી જયા તો
હા એટલે ઈ ત્યાં જઈનેજ બધું જને થોડુંક વધારે કંઈક લખવાનું ને બધું આવે અને એને પેમેન્ટ બધી આમ એજ દિવસે ત્યારે જ મ મળી જાય એમ
તા હાલો
એવું કઈ નહી કે એકાઉન્ટમાં આવે કે
હું તને કહું તો આ તો પૂછી તારી રીતના કરીયે આપડે હમ કામ નુ પૂછી લે એમ
અચ્છા એમ હા તે મેં કીધું કે તમે જયારે જાવ તો કેજો મને હું ફ્રિઈ હઈ તો આવી ને કીધું તો છે અ એસીબીમાં એસીબીમાં
બરાબર તો આને બેંક દેવા છે ત્યારે બોલાવતા હસે ને
હા ત્યારે જ અને આ લોકો ખાલી ઓમ સર્વિંગમાં હોય છે હખલી સર્વિંગ મેમ ચેસ સુધી ઇવેન્ટ હાલે ને ત્યાં સુધી સર્વિંગ કરવાનું આમ
બીજુ કાય નહીં
નહી બીજું કરતા હશે મે ત્યારે લોકોએ તમે જ કીધું કે ખાલી સર્વિંગ કર્યું હતું અમે ત્યારે ગયા હતા ને
હમ
હમ પણ પછી કઈક કર્યુ તો હશે જ ને બાકી ખાલી ટાઈમમાં બેહાડી તો ન દીધા હોય
હું તો નહી જ કહું કારણ કે સાત થી બાર એટલે કેટલા ખબર સતર કલાક ની શિફ્ટ થઈ
નહી એક શિફ્ટમાં જ ગયાતા એ પેલી સાત થી ચાર અને સાત થી આઠ તો એ લોકો ખાલી બેઠા જ કામ ચાલુ આઠ વાગે જ કર્યું હૅ સાત થી આઠ માં નાસ્તો કર
બરાબર
હમ
હમ
પાંચસો રૂપિયા આપે છે એ લોકોને
પર શિફ્ટ કઈ વાંધો નહીં કરી આલો બીજું શું હોય તો
તારી મારી તો ઈચ્છા હે પણ તમે તો નહી આવી શકો ને કે
આજે જ
નહી આજે નહી જયારે હોય ત્યારે
હુમ હ સાંજ હોય કાઇક પૂછયુ બીજું હું
કેમ તમને લાગે સાંજે દેખાશો નહી તમે એવું લાગે
છી દેખાવાને ને બાકી સવાર માં કોલેજ હોય તો કેમ ભેગું થાય મુદત હુ સવાર માં જોઉ કોલેજ હોય
હા
તો સવારમાં તો કેમ ભેગું થાય,
નહી નહી હું એમ નથી કેતો હું તો તમારો ઓલો ઈસ્યુ છે ને તમે ત્યાં જઈને જે કલાકે તમે કર્યું તું બધું બેંકવેટ હોલ બુકિંગ નું બધું
ઓ
એના કારણે હું તો કહુ છું ત્યાં તમે જાઓ ને એ પછી મેનેજર શું વાત છે કૌશિક તમે તમને આમાં પણ આવો છો કામ એમ
હા એ છે મુદ્દા વાત એ પેલા તે એક વાર કહેં તો ખરી કેવું છે પછી કે નૅ પછી ઍકલ દે
મન સરોવર થી સારું લાગે છે.
કરીએ તો લીવોમાં બ બે ર્યુ મે લીધા મને ખરાબ મ કામ બહુ જાવ છે.
નહી મેં રિવ્યુ લીધા ને મેં રિવ્યુ રાહુલ ના મનીષ ન ઈ લોકો ગયા એને મેં પૂછ્યું તૅ કીધું સરવરથી બહુ ઓછું કામ કર્યું એમ હવે આમાં બધું હોઈ એ રીતનું ખબર છે ને આપણે ક્યારેક સરોવર માં હું તૂટી જાય એટલું કામ કરીએ ને ક્યારેક આપણે કઈ નો કરીએ આખો દી
એ તો છે
એવી રીતના બધું હોય ક્યારેક હોય કામ બહુ વધારે તો હોય
હુમ એ તો ભ બધું શેમ જ રેહ આ એું ટુંકમાં એ હમત જો અહી આપે આમ પૈસા પલા ઓછા છેમના નય આમ આપડે જે શૂટસાકને મે બસ અ ચાર બજે નિકલ જાતા હું ચારજગ દખે ક્યા કરે અછા નહીી ન નહી સ હો ના અ સરોવરમાં જ આવડે ગમે ત્યારે ખાવું હોય કઈ ઉપાધિ અને આમે તારે બધું એમ ખબર એટલે આમ કઈ છે ને હિન્દ લિમાં થોડુંક હ જ અજાણું પડે થઈ જાય ને આ એ વસ્તુ થઈ જાય એ
હજ એનું તો આપડને કઈ ન પડે આપડે તો હવે થઈ ગયા છે. આપડે એટલું કોન્ટેક્ટસ ન હોય એમ આપડે કોઈ હનુમાન શેફ આપડા કઈ ન જાય એમ વધારે માં વધારે હમજાવે એમ કય તો હનુમાન શફે સમજાવે ખાલી કેમ કે આવી રીતના ન કરો ને આવી રીતના કરો એમ. નવી જગ્યા એવું થવાનું જ છે કે ક કાન કર્યું તને ખી જાય બઉ એમ
પણ સરોવરમાં તો આમ આપડે ખારું એમ હા છતાં એ તો કે શું કેટલાધું ચા તો ખરી એક વાર કેવું છે
હા તે વાંધો ને મેં કીધું થયો
રાહુલયા શું છે કાદરી ભાઈ રાહુલે કેમ કોન્ટેક કર્યો?
અરે રાહુલે એ ના કહી રહ્યો એમ બી એ નહી લોકો એ કહી રહ્યો તો મેબી પછી હા અને પછી મને ને એ લોકો જાય હું નથી જતો
બા મ મનીષ તો મનીષ ન પિયુષ ને લગભગ આપે બગા ઘરા આવી ગલા કેશને
હા હા આવેલાને સરોવર
એ તો કઉ છું હા લ આપડી
એ આપડે સરોવરે આવી ગયા પછી જ એ લોકો અહયા કર્યું હો બાકી એઈ લોકોને કોઈને આઈડિયા હતો નઈ કે આવી રીતના કામ મળે એમ
હમ એતલે ગ્રુપ માં એક ડી વાત જે છે
હા એવું ક કોલમાં વાત કરી હતી મેં પણ મને કઈ બઉ વધા ખબર હ નહી નંબર હોય તો ઓનલાઈન ને પછી કોલ કર્યો કે આવી રીતના છે એમ તમે કહો તો આવી એમ એવી રીતે
હમ હમ
કીધું હશે મને જારે હા જરૂર છે તો આવી જાવ
વેપિંગ વેપિંગ કરવાનું કે એવું કઈ ન
હા કરવાનું વેપિંગ ન ઈચ્છા
વાઈપિંગ ન અલગ થી
નઈ નહી અલગથી કઈ નથી એનું પણ વાઈપિંગમાં એ લોકો બોલાવતા જ નથી એમ સ્પેશયલ વપિંગ માટે કેમ આપ બોલાવે ક્યારેક કે આજે કઈ ઇવેન્ટ કે નથી વાઈપિંગ છે આજે ખાલી એમ
હમ હમ
હા એવું કઈ ઈ લોકો નું નથી એમ ઈ લોકો તો ઇવેન્ટ હોય ને ત્યારે જ બોલાવે પણ જયારે કામ પતી જાય ને ફ્રી હોય ત્યારે વાઈપિંગ કરે એવું કઈ છે
હમણાં ત્રણ તારીખ તો આપી મ કે જો પાંચ પછી સાત અને એક એક બાર પાંચ સાત ને બાર એ કે ત્યારે લગભગ
હ
ર થ એ તું ન કેજ એમાં ના કીધું
હા હ તે વાંધો નહી નક્કી રાખ જે પણ પછી છેલ્લે છેલ્લે કઈક કામ આવી જાય તો હું તો તારી ખબર જ છે
હા એ તો બરાબર છે એ તો અટાણે મે એટલે જ એને કન્ફર્મ નથી કીધું તમારે મારું રાખવાનુ મે કીધું મીનન નુ હજી નક્કી નહોતું ફ્રી હોય તો આવી જાય તો મને કાઈ વાંધો નહી
હમ
ક કફર્મ ન કીધું કઈ વાત હે જઈ હજુ હું કૂક લિ રસ ઓલો શું કઈ રેસ્ટોરન્ટ મેનેજર છે ધોળો ધોળો આપડે હે ઓકે
અને હું એમ કહેતો તો અયાનો તો તારી સાહેબ આવુ કરતો તો બધું બવ સારું હોત મેં કીધું એકવાર જોઈતું હોત પર્સનલી એમ
ના જવાય જ ને
હમ
હા અને હમણાં તો કઈ બઉ જોઈ લે હમણાં જો ફ્રી ટાઈમ એવું છે તો અહી આપડે ખબર શાસણ ગયા હતા ગ્રીનવુડ
હા હા
સુધીવું હોય, એમ કવ કે આપડે ગ્રીનવુડમાં ગયાતા ને.
હા ઓલું ઓલું જ ને આપડે વિશાલ લોડસ, એનું જ કેશ ને.
હા તો ત્યાંના મેનેજર એ રે આપડે કોન્ટેક્ટ કરશું.
હા.
બરાબરને.
બરાબર પણ ઈ થોડુંક લાંબુ ન પડી જાય? કે તારે આમ પાર્ટ ટાઈમ માટે અહિયાં થોડાક ટાઈમ દસ પંદર દિવસ માટે જ કામ એવી રીતે નગરવવે કંઈ.
એટલે હું તને એમ હતું એ રીતના મેળ આવે તો ની વાત છે હમજો.
હા એટલે તું એમજ કરવાનું કેસ ને કેમ કે હવે એક બે દી પૂરતું જાયદીપ. ઈ તો ન હાલે, એમાં આપડે એટલું ભાડા નુ દયં ન્યા સુધી જાવુ ને કેમ. ના અઠવાડિયા દસ દી પુરતુ ફાયદો થાય આપડને એમ.
અલા એમ તો અમિત પૂછ્યું તું મને હું ક ઈ ખબર, મને ક ઈ તમારે ન્યાય હારામા હારું છે. હોટલમાં પણ પરમનન્ટ રેવું પડે.
હમ હમ.
હમ, કાંઈક શાસણમાં તાજ તુલ કાં રિસોર્ટ કે એવું કંઈક છે.
એવું એમ હ.
કે ન પરમાનન્ટ તમારે રહેવું હોય કે હું કરાઈ દઉં કાલ.
હમ કેમાં સિક્યુરિટીમાં કેમાં?
વધારે મલશે તો કન્ટિન્યુ રાખયે.
નહી નહી સારું ચાલ હું તને સાદો કોલ કરું ભાઈ.
યા.